જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
તમારા બે ત્રણ દિવસ સફર આવતું શું થતું
કોછો
હમ તમારી સાસ ની તબ ઠીક છે એમને દિક્કત થાય છે છે ને બીપિની
તો હા એ તો ઠીક છે રોજ ડોક્ટર આવતા છે
હમ અને રોજ આવું છે તમારા ઘરમાં ડોક્ટર
હ બી સુરેન એ કાર્યાની
સહી છે
હા
મારા શસમાં તો બી
શું થઈ
તમારા સાસમાં તબિયત કેસા છે
શ્વાસની તબિયત તો ઠીક છે એમ અને બીપીની દિકકત હો જાય ને તો એનો સાદા ખ ખાણું બનાવું પડે છે
અ મારે ખાનો બનાવા છે ડક્ટર તો ક ખચડી દ ચાવલ ખ
હ હમારા ઘરમાં સારી ચીજ બને છે લકીન નમક મિર્ચ હોય છે ને એ કમ ડલેે છે મતલબ એમ કુંછ નથી
હ શું શું વેચે તમારા કરમા આવે
સ્કૂલ માં રાખી સેલિબ્રેશન થાય છે તો એ માટે મતલબ તૈયારી ચાલી છે મારા દીકરા દીકરીની
હા અવે મારે હવે ત્યારી ચાલે છે હવે તો શોપિંગ કરવા માટે જાવાના છે
હ અને શોપિંગ બો કાઈ કે કી બે જોડા કપડાં લે છે દીકરી ભી કહે છે અને દીકરા ભી કહે છે વે જોડી કપડાં લેવાનો છે મમ્મી મને અને આ દીકરી કહે છે કે ટ્રેડિશનલ હોય ના એ ખરીદવાનું છે
મારા દીકરા ના તો
હમ
તેળવા તો કોટ પેન્ટ લેવાનું બ્લેક કલરનુ હ
અ એમ મતલબ એમ કહે છે કે ટ્રેડિશનલમાં કુર્તી અને પેન્ટ હોવાય છે ને એ લેવાનું છે
હમ
એમ, એમ કહે છે કે એક જોડા, એક જોડું હોય છે, એમ કુર્તી ખરીદવાનું છે એક હોય છે એના જીન્સ અને ટોપ ખરીદવાનું, જીન્સ ટી શર્ટ ખરીદવાનું છે
છે અી દીખઈ સાફાય ઘરમાં સાફ સફાઈ તો થઈ ગયો છે મે હવે
ઘરના ખાના વાના ના કરવાનું છે
મને તો બસ અ રાખી દિવસ માટે આ ખાણો બનાવાનું છે, નાસ્તા પાણી બનવાનું છે, એ દિવસ બનાવી દઉ તો
નાસ્તા પાણી મારે હારું રાખેલ છે
હમ દીકરીની એ બી રાખી ખરીદવાની છે, એમ કહે છે કે મમ્મી મેને ત્રણ રાખી જ છે સ્કૂળ માટે અને ત્રણ રાખી ઘરમાં માટે જઈ છે હ, અને દીકરા કહે છે મમ્મી મને બી તીન ગિફ્ટ ખરીદવાનું છે, સ્કૂલ માટે એમ કહે છે મને તીન દીકરી સ્કૂલમાં રાખી બાંધે છે ના, એને કુછ ના તો કુછ ગિફ્ટ દેવાનો છે તો એમ કહે છે કે શું ખરીદ વા માટે હું જાઉ છું એવું સમજમાં નથી આવતું એને તો મારી દીકરી કહે છે કે માં તમારી હેલ્પ કરી દે છું શું ખરીદવાનું છે દીકરી તમારી બહેન માટે શું નથી ખરીદવાનું છે તો એમ કહે છે કે ઠીક છે એમ કહે છે કી હ પાંચસો પાંચસો રૂપિયા હોવાય છે એમ માટે ખરીદવાનું છે મારે પાસે જદા પૈસા નથી હોવાય છે તો એ કે છે ઠીક છે પાંચસો રૂપિયામાં ખરીદવાનું છે. હમ તો એ જવાનું છે આમ કહુ છુ તો તમે ગિફ્ટ ખરીદવાનું છે તમે રાખી ખરીદવાનું છે અને બીજે ને જાવ છે ખરીદવા લ લાવ છે.
ત મને બી રાખે રાખી લેવાનું છે.
એ
રાખીને આવી દેડ ક સ્કૂલમાં સેલિબ્રેશન છે ને લેવાનું જેવ ને તો
. હ એ એ છે કે આખી સેલિબ્રેશન છે. હા કઈ છે સ્કૂલમાં મતલબ રાખી સેલિબ્રેશન હોવાય છે કઈ કઈ સ્કૂલમાં તો રાખી સેલિબ્રેશન નથી હોવાય છે એમ કહે છે નથી કરવાનું છે રાખી સેલિબ્રેશન.
રાખી તો રક્ષાાવંધન ના બનાવવાનો છે મારે આ તો. મારી દીકરી મને કેશે કે બહાર થી મેને ભાઈનું મીઠાઈ લેકે ખીલાવશે ને છે મે ભારે બનાવવાનું છે મને ઘરે જી
રાખીમાં તો મેં બહાર થી ખરીદવાનું છે મીઠાઈ ઘરમાં નથી ખરીદવા આવ છું.
મારી દીકરી તો કેશે કે મને સબકુછ ખુદ હી બનાવવાનું છે.
એમ બણાવુંય નથી મતલબ એમ કહું છું કે મેં નથી બણાવ છુ તમે બણવાની છે તો બણવાઈ દો મે દિવાળીમાં મીઠાઈ નથી બણાવું છુ.
સાફ સફાઈ હોય ગયા છે. .
આ નથી એમાં સાફ સફાઈ નથી કરવા જોઈએ એમ કુછ ટાઈમ પહેલે સાફ સફાઈ કરી હતી ના. તો એમ માટે અબ સાફ સફાઈ નથી કરવાનું.
અચ્છા તમારા ભાઈને સારી રેહેશે ને.
ના નથી આ એ આ ટાઈમ નથી કરવાનું છે સાફ સફાઈ.
અચ્છા મને લાગે કે અભી ભાઈનું શાદી છે ને ઓના કારણ તમ કરી રિયા છો તમે સાફ સફાઈ.
ના આ નથી આ આ માટે સાફ સફાઈ નથી કરવાનું છે બે આ કોઈ બી આવી છે તો સાફ સફાઈ કરવાનો જરૂરી નથી એ હોય છે.
અહી તો ઘર બી પેન્ટ કરાવવા માટે સોચે છે. .
હવે નથી કરવા છે આ ટાઇમે સાફ સફાઈ. . ઓર તમારા ઘરમાં સબ ઠીક સે એમ તમારી સાસ, સસુર તમારા બાળકો અણે સબ ઠીક છે.
અમારી તો ઠીક છે.
હમ્મ. એન્ડ તમારી સાસની તબિયત ખરાબ હતી ન. .
હવે તો ઠીક સે.
હા સહી છે.
જ્યાદા ગરમી છે ને એ કારણે હોય ગયા છે હવે.
હમ્મ. પણ શું કરવા છે તમારા ઘરમાં મતલબ એમ
હવે તો લડ્ડુ બનાવાના છે. ને બાકીના કામ બાકી છે મારા ઘરમાં.
હા એમાં તો બહારથી મીઠાઈ મગવાઈ દિયો તો એમ કાજુ એમ હું કે બહારથી મીઠાઈ મગવાનું છે મારી તબિયત ઠીક નથી ન એમ બહારથી મીઠાઈ મગવાનું છે. ઘર મતલબ એમ ઘરની સાફ સફાઈ બી એ માટે નથી કરવાય છે. એ છે ઠીક છે મા મારે તો અકેલી તો સાફ સફાઈ નથી હોવાય છે તમે જ તમે ઠીક થાય છે તો એમાં તમારી સાથે સાફ સફાઈ કરવા કરવા લાય છે.
હવે તો
. શું થયું તમારી આવાજ નથી આવતી બેન અટકી જાય જાય છે તમારી આવાજ. શું થયું. હલો.
હા
શું થઈ તમારી બીચ બીચમાં અવાજ ઘટી જાય છે નેટવર્કની દિકકત હોય છે.
હ છે
હ અ તમાાર દીકરી દીકરીની હોય ગઈ છે શોપિંગ? તમારા દીકરા દીકરી ની હોય ગઈ છે શોપીંગ?
હા દી હા દીક તો હોય ગય છે.
હમ એમાં જ જઉું છે શોપિંગ કરવા માટે મારી દીકરીની.
અચ્છા
હમ
મારી દીકરી તો ઘર પર રમવા આવતી છે. મિઠાાઈં રક્ષાબંધન ની રાખી દો.